હેલો
હલો
હા કેમ છો હલો અમે પણ મજામાં ખાવા થઇ ગયું
હા હા હા બોલું હ હલો હલો
શુ જમ્યાં
હલો
ગુલામે
હલો
હા બોલો એવું
હલો હા અવાજ નથી આવતો
ઓ હલો અવાજ આવે છે
હા હવે આવ્યો અવાજ
હલો
હલો હલો
હા હા બોલો
હા કેમ છો મજામાં હા હવે હા હા અત્યારે આવ્યો અવાજ હા બસ મજામાં જો
હા ખાવાઈ ગયુ એવું પૂછ્યું
હા
તું જમ્યા
શું
શું જમ્યા
હલો આ હજી જમવાનું બાકી છે જમવાનું બાકી છે હા હા તમે જમી લીધું
હા જમાય ગયું મારું સોશિયલ મીડિયા પર વાત કરવાની હતી આજે તમારું જોડે
હા હા બોલો ને
હા સાંભળો છો તમે
હા હા સાંભળું જ છુ આવે જ છે અવાજ હવે તો
હમ્મ ત્યા જે બહ મોટું થઇ ગયું છે બનાવવા પર જોઈ શકાય જેમ કે મુવી પછી સિરિયલો કાર્ટૂન બધું જોઈ શકાય
હા સાચી વાત છે
હ તમારું જ કેહેવામાં રંગો છો ત હલો
હા આ તો આજના સમયનો ખુબ ચર્ચિત વિષય છે કે કારણ કે સોશિયલ મીડિયા આપણા જીવનનો એક ભાગ બની ગયો છે
હા મોબાઈલ ને ઇન્ટરનેટ ના કારણે આજ ઘણા લોકો રોજ સોશિયલ મીડિયા નો ઉપયોગ વધારે કરે છે
હા કે એના વગર તો અત્યારે ચાલતું જ નથી
હા
હા
બાળકો પર એ ધ્યાન રાખવું જોઈએ એ સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કેટલો સમય કરે
હા સોશિયલ મીડિયા અત્યારે એવું થઈ ગયું છે કે એક બીજા અજાણા વ્યક્તિ ને પણ એના સાથે કોન્ટેક્ટ થઈ શકે છે આપડણે ગમે છેડે કે ગમે એ ના અ ગમે અહીં રેતા હોય તોય
હા બરાબર મિત્ર જેવી વાત કરવી જોઈએ યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ
હા હ સોશિયલ મીડિયા એક કેવું ઓનલાઈન મા માધ્યમ છે જ્યાં લોકો માહિતી વિચાર ફોટો વિડીયો ને સંદેશ શેર કરી શકે છે એવું છે
હા
છો હા ઉદાહરણ આપું તો આપડે ફેસબુક છે ઇન્સ્ટા છે યુટ્યુબ છે વોટ્સઅપ છે
આ આજ આ બધું વાપરે તો આ બધું નો ઉપયોગ થાય છે. સોશલ મીડિયામાં વધારે એના લીધે આપડે દેશ વિદેશના લોકો સાથે પણ વાત કરી શકીએ છીએ.
જ્ઞાન માટે પણ ઉપયોગો કરવો જોઈએ સોશિયલ મીડિયાનો.
હા.
હમ્મ તમે કરો છો
હા હલો
હા તમે કરો છો એવું
હ સોરી સાંભડા નુ મને કઈ
કરો છો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ એવું કહું છુ
હા હા કરી જ છી ને આપડે ફેસબુક ઇન્સ્ટા ને યુટ્યુબ બધ બધા નો ઉપયોગ કરી છેીએ
હા
હા અત્યારે જે રીતે આપડો કે ભાઈને ટેકનોલોજી વાળો યુગ છે એમાં વાપરવું જરૂરી છે. હા.
સોશિયલ મી ટેકનોલોજી પણ વધી શકે.
હા સાચું છે. એના ગેરફાયદા પણ છે અત્યારે સોશિયલ મીડિયામાં જોય છે કે અત્યારે કેવું થાય છે બધા ફ્રોડ
આપણે સોશિયલ મીડિયા નો કેવી રીતે વાપર કરવો જોઈએ શેર કરવું જોઈએ જ્ઞાનવર્ધક માહિતી પ્રેરણાદાયક વિચાર પછી અને સમાજ ઉપયોગી સંદેશ શેર કરવો જોઈએ.
હા સાચું છે.
આપણા શબ્દો પણ આપણી પહેચાન બનાવે
હા એ વસ્તુ પણ સાચી છે.
આપણે શીખ્યા કે સોશિયલ મીડિયા એક શક્તિશાલી સાધન પણ છે. એનો ઉપયોગ પણ કઈ રીતે કરીએ. એ જ્ઞાન પ્રગતિ સંપર્ક માટે પણ ખૂબ ઉપયોગી કેહેવામાં આવે છે.
હા સાચી વાત છે. ને અત્યારે જરૂરી થઈ ગય છે સોશિયલ મીડિયા.
હા બરાબર.
હા ને તને કહેવાય ને કે અ માર્કેટિંગ કરવા માટે પણ સોશિયલ મીડિયા બહ વધારે જરૂરી એક મહત્વનો ભાગ ભજવે છે. કે અત્યારે ગમે હા ગમે આપડે શાક ઓલું શું કેવાય કપડાં વેચવા હોય કેમે ઘરના સાધનો કે કઈ ઘર વપરાશની વસ્તુ કે ગમે એ વસ્તુ આપણેે સોશિયલ મીડિયા પર ફોટો નાખીને તરત આપણે એને વેચી શકીએ છીએ.
હા બરાબર.
હા. ને મોટી મોટી કંપનીઓ પણ પોતાના પ્રોડક્ટ ની સોશિયલ મીડિયા ના થ્રુજ બધા એ વધારે માર્કેટિંગ કરતા હોય છે.
સોશિલ મીડિયા આપના જીવન માટે આસાન બનાવી પણ શકે નિયંત્રિત માનું રાખવાનું આપની ફરજ છે બધું
હા સાચી વાત છે.
ટટેકનોલોજીનો પણનુપયોગ કરી. ટેકનોલોજી આપણા માટે પણ નિયંત્રણ કરવા દે
હમ હા સાચું છે. હમ હ
ભવિષ્યમાં શીખ્યા વ્યાપાર અને સંવાદમાં પણ સોશિયલ મીડિયા ભૂમિકા વધારે મોટી બની ગઈ
હા સાચું છે. હા.
ના તો કઈ પણ મૂવી જોવામાં આવે છે કઈ પણ થેટરોમાં એ છે.
હા સાચું છે ને અત્યારે કેવાય ને કે સોશિયલ મીડિયા ના થ્રુ અત્યારે માણસો પોતાનો ટેલેન્ટ અને. વિચાર પણ શેર કરતા હોય છે.
હા બરાબર.
હા. ત્યારે કેવાય ને કે આપણે ઇન્સ્ટા જ લઈ લ ઇન્સ્ટામાં. અ્યારે બધા રીલ્સને એવું બનાવે તો વાયરલ થઈ જાય છે. એનાથી પછી એ લોકોને ઇન્કમ પણ ચાલુ થઈ જાય છે.
હો વી રીલ્સ બનાવે તો બધું વાયરલ થઈ શકે.
હા કે એક. પૈસા કમાવાનો જરિયો પણ છે સોશિયલ મીડિયા.
હા બરાબર.
હા.
નવું જ્ઞાન પણ મળતું રહે આપડે. સોશિયલ મીડિયા જો તો બધું.
હા સાચું છે. હ. હલો.
હા બોલો.
હા. સોશિયલ મીડિયા અ શું કેવાય આપણા જીવનમાં. એક સાર બની ગયો છે કે એના વગર આપડે. રહી નથી શકતા.
છે અત્યારે હા. સવારમાં ઉઠી ને પેલા જોય કે ભાઈ શું. હા સાચી વાત છે.
સોશિયલ મીડિયાને જ્ઞાન અને વિકાસ માટે પણ ઉપયોગ કરવો જોઈએ.
હા સાચી વાત છે. કઈ નઈ સારું ચલો તમારી સાથે વાત કરીને મને મજા આવી.
હા ચાલો.
હ સર ચલો બાય.